શું મજા માં?
હા બસ મજામાં, તમે?
બસ મજામાં આ તો આજે વિચાર આવ્યો કે આજના સમયમાં બધા છે ને ઓનલાઈન ખરીદી બહુ કરે છે અને ઘરે બેઠા-બેઠા જ ખરીદી કરે છે. તો એના વિશે કઈક વાતચીત કરવાનો વિચાર આવ્યો.
મને જણાવશો કે ઓનલાઈન ખરીદી એટલે શું?
અ ઓનલાઈન ખરીદી એટલે કે મોબાઈલ કોમ્પ્યુટર અથવા ટેબ્લેટ દ્વારા ઇન્ટરનેટ નો ઉપયોગ કરીને કોઈ પણ વસ્તુ ખરીદી કરવી. કપડા છે, મોબાઈલ છે, પુસ્તકો, ઘરનું કરી કરિયાણું દવાઓ ઇલેક્ટ્રોનિક્સની વસ્તુઓ અને ઘણી બધી બીજી બધી વસ્તુ તું આપે ઘરે બેઠા બેઠા જ મંગાવી શકાય છે. અને છેલ્લા કેટલાક વર્ષોમાં હા છેલ્લા કેટ કેટલાક વર્ષોમાં ઓનલાઈન ખરીદી એટલી લોકપ્રિય કેમ બની છે?
અ તેનું મુખ્ય કારણ સરળતા અને સમયની બચત હોઈ શકે. કેમકે પહેલા કોઈ વસ્તુ ખરીદવા માટે બજારમાં જવું પડતું હતું અને હવે થોડા જ મિનિટમાં મોબાઈલ દ્વારા ઓર્ડર આપી શકાય છે. અને વસ્તુ ઘ ઘર સુધી પહોંચી જાય. જેથી આપણો સમય પણ બચે અને કામ સરળ પણ થઈ શકે.
હા સાચી વાત અને ઓનલાઈન ખરીદીના ઘણા બધા ફાયદા બી છે કે સમય બચે છે ઘરે બેઠા ખરીદી કરી શકાય છે. અલગ અલગ બ્રાન્ડ ની વસ્તુઓ સરખામણી કરી શકાય છે ગ્રાહકો ના રિવ્યુ પણ વાંચી શકાય છે અને ઘણી વખત આપણને ડિસ્કાઉન્ટ પણ અને ડિસ્કાઉન્ટ અને ઓફર બી ઘણી સારી મળે છે તો ઓનલાઈન ખરીદી કઈ ખરાબ નહી એ ફાયદો ઘણો બધો છે
હા એ સો ટકાની સાચી વાત કીધી કે અ ઘણા બધાિ ડિસ્કાઉન્ટ મળી શકે કોઈ ખાસ ઓફર પણ મળે અને અને આપણને ઘણો ફાયદો પણ થાય એનાથી અને શું ભાવ ભાવની સરખામણી કરવી પણ સરળ બને છે
હા એક જ વસ્તુ અલગ અલગ વેબસાઇટ અથવા એપ પર કેટલાક ભાવમાં મળે છે તે સરળતાથી આપણે જોઈ શકાય છે ગ્રાહક પોતાના બજેટ પ્રમાણે યોગ્ય વસ્તુ પસંદ કરી શકે એટલે કે આપણે કોઈ બી એક વસ્તુ લીધી તે ફ્લિપકાર્ટ છે એમેઝોન છે મીસો છે પછી અ જ આજીીઓ છે બધી અલગ અલગ વેબસાાઈટ પર આપણે જોઈ શકીએ કે આમાં કેટલો ભાવ છે આમાં કેટલો ભાવ છે અને જ્યાં આગળ આપણને સરખું લાગે આપણને જે ભાવ પરવડતો હોય એ આપડે ત ઘરે બેઠા શોપિંગ કરી શકીએ છ છે
હા સાચી વાત છે
અને એમાં તો જેમ ફાયદા છે તો એમાં કેટલીક મુશ્કેલીઓ પણ હશે હને
હા સાચી વાત ઘણી મુશ્કેલીઓ છે
હમ ક્યારેક ફોટામાં દેખાતી વસ્તુ અને મળેલી વસ્તુમાં પણ ફરક હોય છે કેટલીક વખત ડિલિવરીમાં મોડું થાય છે અથવા ખોટી વસ્તુ પણ આવી આવી શકે છે
હા આવું ઘણી વાર થાય છે અને ઓનલાઈનમાં છેતરપિંડીથી પણ સાવધાન આપણે રહેેવું જોઈએ કેમ કે હંમેશા વિશ્વાસનીય વેબસાઇટ અથવા એપ પરથી જ ખરીદી કરવી જોઈએ કઈ અજાણી લિંક પર ક્લિક કરવું ઓટીપી અથવા બેંકની માહિતી કોઈને આપવી નહી અને સુરક્ષિત પેમેન્ટ નો ઉપયોગ કરવો જોઈએ કોઈ આડીતેડી બીજી લિંક હોય એ લિંક પરથી આપણે મંગાવવાનું ટાળવું જોઈએ
હા એ તો અ ઘણી ઘણી સાચી વાત કીધી તમે અને ઓનલાઈન પેમેન્ટમાં પણ ઘણા વિકલ્પો હોય છે ને જેમ કે યુ પીઆઈ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ નેટ બેંકિંગ વોલેટ અને કેશ ઓન ડિલિવરી પણ હોય છે દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતા પ્રમાણે પેમેન્ટ કરી શકે છે
હા સાચી વાત ઓનલાઈન ખરીદી થી સ્થાનિક દુકાનો પર ઘણી અસર પડે છે કેમ કે સ્થાનિક દુકાનો પણ હવે ઓનલાઈન ઓર્ડર અને હોમ ડિલિવરીની સુવિધા આપે છે એટલે તેઓ પણ ટેકનોલોજી સાથે ઘણા આગળ વધી રહ્યા છે અને હું તો એમ પૂછું કે બધી વસ્તુ આપણે ઓનલાઈન ખરીદવી યોગ્ય છે
એટલે એવું જરૂરી તો નથી કે આપણેે બધી જ વસ્તુ ઓનલાઈન ખરીદે પણ કેટલીક વસ્તુઓ જેવી કે કપડા ફર્નિચર અથવા કિંમતી વસ્તુઓ અ જે આપણે ખરીદતા પહેલા છે ને તેને જોઈને ખરીદવી વધુ યોગ્ય લાગે પરંતુ છે ને જે રોજિંદા ઉપયોગની ઘણી વસ્તુઓ હોય એ ઓનલાઈન સરયતાથી આપણે ખરીદી શકાય છે
હા સાચી વાત છે અને વિ હા વિદ્યાર માટે ઓનલાઈન ખરીદી એ ઘણી રીતે ઉપયોગી છે એટલે વિદ્યાર્થીઓ પુસ્તકો સ્ટેશનરી અભ્યાસની સામગ્રી અને અન્ય જરૂરી વસ્તુઓ સરળતાથી મંગાવી શકે છે અને ઘણી વખત તેમને ખાસ ડિસ્કાઉન્ટ પણ મળે છે અને અમુક ટાઈમ કેવું થાય છે કે જે બજારમાં જે સ્ટોર હોય ને પુસ્તકો નાની ત્યાં આગળ અમુક બુક અવેલેબલ ના હોય તે ઓનલાઈન અવેલેબલ હોય ને તો ત્યાંથી ઓર્ડર કરીને આપણે પુસ્તક આપણે ત્યાંથી મંગાવી શકીએ કાય છે
હા સાચી વાત કીધી કે જે આપડે જાતે જઈને ના લઈ શકતા હોય એ આપણને ઓનલાઈન સરળ રીતે મળી શકે
હા
અને તમારા માટે ઓનલાઈન ખરીદીનું ભવિષ્ય કેવું હશે
મને લાગે છે કે ભવિષ્યમાં ઓનલાઈન ખરીદી વધુ ઝડપી અને સરળ બનશે નવી ટેકનોલોજી ઝડપી ડિલિવરી અને વધુ સુરક્ષિત પેમેન્ટ સિસ્ટમને કારણે લોકો ન વિશ્વાસ પણ વધશે અને આના પર તમે કશો સંદેશો આપવા માંગો છો ઓનલાઈન ખરીદી પર
આવા હા ઓનલાઈન ખરીદી છે ને એ ખૂબ જ ઉપયોગી છે પણ એને અ સમજદારી પૂર્વક કરવી જોઈએ અને વિશ્વાસને આ પ્લેટફોર્મ નો ઉપયોગ કરવો જોઈએ અને કોઈ અ પ્રોડક્ટના રિવ્યૂ વાંચવા અને સુરક્ષિત રીતે પેમેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે અને જો આપણે કોઈ ડુપ્લિકેટ વેબસાઇટ પરથી મંગાવીએ તો તો આપણને છે ને નુકસાન થઈ શકે છે આર્થિક નુકસાન એટલે બધું જ ધ્યાન રાખવું જોઈએ
હા સાચી વાત છે એ અને ઓનલાઈન ખરીદી છે ને એવી રીતે કરવી કે સૌ પહેલા તો છે ને અ કોઈ વિશ્્વાસનીય શોપિંગ એપ અથવા વેબસાઈટ ખોલે છે પછી તેને જે વસ્તુ ખરીદવી હોય તે સર્ચ કરે છે ત્યારબાદ અલગ અલગ બ્રાન્ડ ભાવ ગુણવત્તા અને ગ્રાહકો ના રિવ્યુ જોઈને યોગ્ય વસ્તુ પસંદ કરે છે પછી સરનામું અને પેમેન્ટની માહિતી આપીને ઓર્ડર કરે છે ને એ વસ્તુ એમના ઘરે આવે છે
હમ અને પ્રોડક્ટ ખરીતા પહેલા આપડણે રિવ્યુ વાંચવો પણ જરૂરી છે રિવ્યુ થી ખબર પડે કે અન્ય ગ્રાહકો નો અનુભવ કેવો રહ્યો વસ્તુની ગુણવત્તા સાઈઝ ટકાઉપણું અને ડિલિવરી ઇ વિશે આપણને સાચી માહિતી મળે છે તેથી સારા રિવ્યૂ વાળી વસ્તુઓ જ પસંદ કરવી જોઈએ.
હા સાચી વાત છે અને ઓનલાઈન ખરીદી માં ડિસ્કાઉન્ટ અને ઓફર પણ ઘણા મહત્વના છે. ઘણી વખત તહેવાર દરમિયાન અથવા ખાસ સેલમાં મોટી છૂટ મળે છે. આપણને કૂપન મળે છે. કેશબેક મળે બેંકનો બેંક થી લાભ આપણને થઈ જાય છે. અને ગ્રાહકોને એ રીતે છે ને ઓછી કિંમતે ને સારી વસ્તુ મળે છે. પરંતુ માત્ર ડિસ્કાઉન્ટ જોઈને બિનજરૂરી વસ્તુ આપણેે ખરીદવી ના. જોઈએ જે આપણને જરૂર છે કે ભાઈ આ વસ્તુ છે. તો પુસ્તક છે આપણું તે એ પુસ્તક આપણને જરૂર છે અને ડિસ્કાઉન્ટમાં છે તો આપણેે લઈએ. પણ આપણને કામ જ ના લાગવાનું હોય કશું લઈને તો એ બિનજરૂરી થઈ જાય તે એવી વસ્તુ ના ખરીદવી જોઈએ.
હા ઘણી સાચી વાત છે તમારી.
અ તમારા મતે ઓનલાઈન ખરીદી કરતી વખતે સૌથી મોટી ભૂલ કઈ થાય છે.
એને અમુક વાર અ કેવું કે ઘણા લોકો જે હોય ને એ પ્રોડક્ટ નું વર્ણન સાઈઝ વોરંટી અને રિટર્ન પોલિસી વાંચતા નથી. પછી વસ્તુ અ વસ્તુ અપેક્ષા મુજબ ના નીકળે તો મુશ્કેલી થાય તેથી ખરીદી પેલા છે ને તમામ તમામ માહિતી ધ્યાનથી વાંચવી જોઈએ. કે આગળ કીધું આ મેં કીધું એમ કે સાઇઝ વોરંટી રિટર્ન પોલિસી એ બધું જ આપડણે ધ્યાનથી વાંચવું જોઈએ જેથી આગળ આપડણે પ્રો પ્રોડક્ટ આપણને મળ અને જયારે રિટર્ન કરવાની થાય તો આપણને કોઈ મુશ્કેલી ના થાય.
હા સાચી વાત. અને જો ખોટી અથવા ખરાબ વસ્તુ આવી જાય ને તો મોટા ભાગની વિશ્વાસનીય કંપનીઓ રિટર્ન અથવા રિપ્લેસમેન્ટની સુવિધા પણ આપે છે. અને ગ્રાહકને છે ને સમયસર ફરિયાદ સમયસર ફરિયાદ કરવી જોઈએ. અને જરૂર હોય તો ફોટા અપલોડ કરવા જોઈએ. ત્યારબાદ કંપનીની નવી વસ્તુ મોકલે છે કંપની નવી વસ્તુ મોકલે. અથવા તેને તે વસ્તુ ના પૈસા પાછા આપે છે.
હા અને અ. ઓનલાઈન ખરીદીમાં ડિજિટલ પેમેન્ટ સુરક્ષિત છે.
હા. જો આપણે વિશ્વાસનીય એપ અને સુરક્ષિત પેમેન્ટ પદ્ધતિનો ઉપયોગ કરીએ. તો તે સામાન્ય રીતે સુરક્ષિત હોય છે. પરંતુ ઓટીપી પિન અથવા બેંકિંગની માહિતી કોઈને સાથે શેર કરવી જોઈએ નહી આપણેે.
હા એ તો તમે સાચી વાત કીધી.
અ શું વૃદ્ધ લોકોને ઓનલાઈન ખરીદી કરવામાં મુશ્કેલ પડે.
શરૂઆતમાં થોડી મુશ્કેલી પડી શકે. પરંતુ પરિવારના સભ્યોની મદદથી તેઓ પણ સરળતાથી ઓનલાઈન ખરીદી કરીશ. કરી શકે. અને આજકાલ ઘણી એપ સરળ ભાષા અને સરળ ડિઝાઇન સાથે ઉપલબ્ધ છે.
હા સાચી વાત છે. અને ઓનલાઈન ખરીદીથી સમયની બચત થાય છે. જેમ કે બજારમાં જવા માટેનો ટાઈમ બચી જાય પાર્કિંગ આપડણે શોધવું ના પડે બજારમાં જઈએ તો પાર્કિંગ ની સુવિધા આપડે જોવી પડે ક્યાં છે. પછી લાંબી લાઈન માં ઉભા ના રહેવું પડે આપડે એ એ ટાઈમમાં આપડો ટાઈમ બચે છે. હજી થોડી જ મિનિટમાં ઓર્ડર આપી શકાય અને વસ્તુ આપડી ઘરે પોહોંચી જાય છે.
હમ સાચી વાત છે આ ઓનલાઈન ખરીદી એ ખૂબ જ અસરકારક અને સરળ બની શકી આપણા માટે
હા સાચી વાત છે. હમ. ભવિષ્યમાં ઓનલાઈન ખરીદીમાં છે ને ઘણા બદલાવ લાવવા જ જરૂરી પડશે કે વધુ ઝડપી ડિલિવરી કરવી પડશે. એઆઈ આધારિત સૂચનો હોવા જોઈશે વધુ સુરક્ષિત પેમેન્ટ અને વર્ચ્યુઅલ ટ્રાય જેવી નવી સુવિધાઓ આવી શકે છે. અને ગ્રાહકોને ઘણો અ અનુભવ વધુ સરળ બનશે અને સારો બી બનશે.
હમ હા તમે ઘણી સાચી વાત કીધી કે હવે તો નવી નવી ટેકનોલોજી આવે છે ઓનલાઈન ખરીદી માં એટલે જે ઓનલાઈન ખરીદી છે એ વધુ સરળ બની જાય.
હા.